હેલો, કેમ છો?
મજામાં છો, તમે?
હુ પણ મજામાં છુ, તું કેમ છે?
હું પણ મજામાં છું.
આજે મનેતો લાગ્યું છે કે, આપને યુ ડોન્ટ કેમ અને આઉટ ઓફ કેમ્પ વિશે વાત કરાવી જોએ છે. અને આજકાલ તો, બાળકો માટે તો ભાગ્ય મોબાઈલ બહુ વ્યવસ્થ રહે છે હે ને.
હા! એકદમ સાચી વાત કધી તુંએ. પહેલાના સમયમાં બોલકો રોજ બહાર ર રમતા હોત ને. હતા. હવે તો ક્રિકેટ, ખોખો, કબડ્ડી કરતા કરતા મોટા અ થતા બાળકો ઓછા થઈ ગયા ને?
હા મન્જે ઇન્ન્ટ્રોજ મન્જે ગેમ પણ એકટલા. એટલાજ મહત્વાનું છે. નહીતો જેમ કે જે જ. કી કે કેરમ નંતર લુડો પસોલ નંતર. સોડોલોકો, કાર્ડ ગેમ જે માંગશે તે જ બનાવી શે ને?
હા ખાસ કરીને તો ચેસથી વિચાર શક થી વધે છે. અ નિર્ણય લેવાની ક્ષમતા પણ સમ અ મજબૂત બને છે ને?
હા મન્જે ખાસ કરીને તો હમ્મ અને તો કેરમ કેરમ રમાવતી ધન્ય અને એકાદગ્રતા. કે ધીરજ વાવે છે ને?
હા લુડો રમતા બાળકો નિયમ પાલન. અને કરતા શીખે છે. હાર જીત બંને સ્વીકારની આદત પડે છે.
અને સાચી વાત તો, આજકાલ માતા પિતા ને પણ બાળકોની સાથે ઇન તો ગેમને રમેશે તો પરિવાર મા પ્રેમ વધે છે ને.
હા! એકદમ સાચું. અ સાથે બસીને રમવાથી મોબાઈલ નો ઉપયોગ ઓછો થાય ને.
અને પણ તો આઉટ. આઉટડોર જે ગેમ્સ ન મહત્વ તો ખુબ જ મોટો છે.
હા! બિલકુલ. ક્રિકેટ, ફુટબોલ, વોલીબોલ. કબડ્ડી, ખોખો, બેડમિંન્ટન, રંગીન સા કોલિંગ જેવા ગેમથી શરીર મજબૂત બને છે ને.
હાજે તો રોજ એક લખને તો બાર રમાવથી. શરીર ને સારો એમત મળે છે.
હા પણ હ ભાઈ. રમવાથી શરીર ને સારો વાય મળે છે. બરાબર બોલ્યા તમે. અ હૃદય મજબૂત રખે છે. હાડકા મજબૂત બને છે. મસલ વિકાસ પાય. પામે અને સ્ટેમિના વધે છે ને એટલાક.
હાજ ભાર રમાવતી પણ સૂર્યપ્રકાશ મળે છે. નંતર જે તે વિટામિન. ડી પણ મેળ છે આપને.
હ આજકાલ ઘણ બાળકોને વિટામિન ડી ની ઉપપ. હોય છે. કારણ કે એ લોકો ઘરમાં ઘરમાં જ રહે છે ને.
હા બાર ન તો રમાવતી દોસ્તી પણ મજબૂત થાય છે.
હા રમવા રમવાથી ના દોસ્તી પણ મજબૂત થાય છે. ખરી વાત છે. ટીમવર્ક લીડરશીપ અને સહયોગ કરવાની ભાવના આવે છે તેમને
તો કબડ્ડી અને ખોખો આપની પરંપરા રમતો છે નને ત હાર રમતો પણ બાળકો એ શીખવું જોઈએ ને
હા અને હા આ ગેમ્સ થી શરીર ફૂરું સીલનું બને છે અને ખર્ચ પણ ખૂબ ઓછો આવે છે
અને ક્રિકેટ રમાવતી તો અનુશાસન અને ધીરજ શીખવાનું મળે છે
અને બેડમિન્ટનથી તો હાથ અને આંખ નું કો કો કોર્ડિનેશન ખુબ સારું થાય છે
અને તો બેડમિન્ટન થી હાથ અને જે હાક નું કોર્ડનેશન બી ખૂબ સારું થય છે
સાયકલ ચાલવાથી પણ ખુબ આવો ફાયદો થાય છે ને
હાજ તો એક વાત તમે તો નોટી નોટ કરી લો કે જે બો બોલો નયમ રવા જાય છે ઈએ વધારે ખુશ રહે છે
હમ કારણ કે રમવાથી તનાવ ઓછો થાય છે અને મન પણ પ્રસન્ન રહે છે
હા જે કારણ કે રમાવતી તણાવ ઓછો થાય છેને મન પ્રસન્ન રહે છે
ડોક્ટર પણ કહે છે કે રોજ શારીરિક પ્રવૃતિ જરૂરી છે
હમ અને હા જે નાના બાળકોને તો માટે તો તો ગેમ એજ શિક્ષણ નો ભાગ છે
હા શાળાઓમાં પણ અ સ્પોર્ટ ડે યોગા રનિંગ કબડ્ડી ખો રીલે રેસ જેવી સ્પર્ધાઓ થવી જાય ને
અને તે બાળકો માં તો આત્મવિશ્વાસ વધે છે
હા અને જીતવા કરતા ભાગ લેવો વધારે મહત્વનો છે
અને હારમાળ તો નિરક્ષણ નજ થું જાને જીત મળય તો અભિમાન ન કરાવો અને હા પણ ગેમ શીવા શીખવા વાડે છે
હા, ઇન્ડોર ગેમથી મગજ મજબૂત બને છે. અને આઉટડોર ગેમથી અહ શરીર પણ મજબૂત બને.
અને બધે તો નું મજે સંતુલન જરૂરી છે.
એ માતા પિતા બાલકોને ફક્ત અભ્યાસ માટે દબા દબાણ નો ના અપાઉ પૂજા.
હા, મજે આ બેસ સાથે રો થોડો થોડો સમય જે રમવાનો માટે પણ આપ ઓ જોઈ હે ને.
એન રમવાથી મન પણ પ્રસન્ન રહે છે ને એટલા માટે રમવા પણ જોઈ છે. અન એમ અહ મોબાઈલ અને ટી વી નો સમય ઓછો કરીને ગેમ્સ માટે સમય આવો જોઈ જે ને.
અને વિકેટમાં આખો પરિવાર સાથે પાર્ક માં જાય ક્રિકેટ હું મનજે બેડમિંન્ટન અથવા ફક્ત ચાલવા જાએ શકે.
ઘરમાં પણ સાંજે અહ ચેસ, કેરમ કે પંજાલ રમી શકે છે.
આજ રીતે તો પરિવાર માં તો પ્રેમ પણ વધે અને બાળકોનો સ્વાર્ગીન વિકાસ પણ થાય છે.
અને તમે નાના હ અહ હતા ત્યારે ક કયા ગેમ વધારે રમે?
હા હું ખો ખો અને કબડ્ડી અને મનજે સાતતાઈ ખૂબ રમતી. અને સાંજે તો ઘર બુલાવા તો આવે ત્યાં સુધી રમું ચાલુ તું.
હા, એ તો સચ્ચી સાચું છે. અને હું તો હું પણ કેરમ અને ચેસ રમતી અને રજામાં બધા ભાઈ બહેન સાથે ખુબ આનંદ આવતો.
હા, અને યે સમય ની તો મજાક મનજે કશામાં જ નથી ન આજના બાળક હોય તો પણ ઈ અનુભવ કરું
કરવાય છે. હમ્મ, આજના નાના નાના બાળકો એ પણ એ અનુભવ કરવા જ જોઈ છે ખુબ અહ હારું છે. કારણ બિલકુલ ગેમ ફક્ત મનોરંજન નથી પણ જીવનના ઘણા ગુણ અહ શીખવાડે છે ને ગેમ
હા અને અનુશાસન સમય સમયનું ફક્ત ન તો ધીરજ ન તો મિત્રતા, સંયોગ આત્મવિશ્વાસ બધું ગેમથી શીખવાનું મળે છે.
હમ્મ, અહ એ તો સાચું જ છે. કારણ ગેમ રમવાથી કેવું છે, ગેમ રમવાથી અહ આપનો હડકા પન મજબૂત રહેે છે. વયામ પણ થાય છે, એટલે એક ગેમ રમવુજ જોઈ છે.
પણ જરૂર સ્વચસ્થ શરીર તે જ મંગજ અને ખુશ જીવન માટે ઇન્ડોર અને જે આઉટડોર બધ ગેમ જરૂરી છે.
હા, કારણ કેવું છે, અહ અહ આપણ જો ગેમ રમવી તો અને જે બેડમિન્ટન આ ગેમ જે છે ને વધારે પ્લેસ પણ નથી લાગતો, એક બંધ ખોલીને પણ રમી શકે છે, આ ગેમને આપણ
હાજ તોજ અને હ રીતે તો પરિવાર મે પ્રેમ ભી વળે છે.
હા અને પ્રેમ પણ વધે છે આપણ સાથે બેઠીને ગેમ પણ રમી શકે છે જેમકી ચેસ લુડો અહ તેને બોલે છે તે અહ કેરમ વગેરે એવું બધું રમી શકે છે.
હા, તે તો નાનકા બાળકો ને ભી રમવું જોઈએ.
હા, પ્રેમ પણ વધે છે. અહ નાના નાના બાળકોને પણ લાગે છે, ગેમ રમવાથી અને અનુશાસનનું મહત્વ પણ સમજે છે.
હા.
અને સમયનું પણ મહત્વ સમજે છે ને તેમને એટલા માટે
હા હા.
હા એટલે ચેસ લુડો ક્રિકેટ ક્રિકેટ પણ રમવા હો જો જે આપણા એનામે કે એટલા મોટા મોટા યુવક ક્રિકેટ રમે છે ને એટલે ક્રિકેટ પણ રમાવું જોઈ છે. ક્રિકેટ પણ એક મસ્ત ખેલ છે
અને ખેડવા માટે આપનું માઇગ્રેશન તો ચાલુ થાય આપ માનસલિક સંતુલ પણ
હા અને એ બુદ્ધિબળ ચેસ વગેરે એ બુદ્ધિબળ વગેરે રમવાતી અ માથાનુંજ આપનું જે માથું છે બુદ્ધિ વધે છે એકાગ્રતા વધે છે. કેટલું કઈ કઈ થાય છે જેમથી ગેમ રમવાથી અને આ મોબાઈલ ન ઓછું થાય છે. કારણ મોબાઈલ થી દૂર રહે ને તો તેટલું ઓછું થાય.
હા અજ તો ખુબ અયોચત છે.
હા એટલે એક મોબાઈલ થી દૂર જ રહેવું જોઈએ છે કારણ અ મોબાઈલ એવી ચીઝ છે કે ખૂબ ખરાબ ચીજ છે જેને લત લાગી જાય એ ચીઝનું
હા
એટલા માટે અ જ આપને કમે જ કરવુ જોઈ છે મોબાઈલ
હા અને પાપા સાથે પણ મુ જાઉં વધારે વરસાદ આવે હા હા
હમ્મ અને માતા પિલ પિતા એ પણ બાળકો નો ફક્ત અભ્યાસ માટે દબાવ ન આપવું જોઈએ અ રમવા પણ રમવાનું પણ કહું જોઈ જોઈ કારણ અભ્યાસ કરી કરીને મા તેનું માઇન્ડ એવું વાટે છે કે હવે લોક અભ્યાસ કરો એટલા માટે હઓ રમતા જઉં પણ માતા પિતા અ બોલી દબાવ ડાલે છે એટલા માટે પૂરા અભ્યાસ કરતા પણ તેનામાં પણ પાગલ થઈ જાય એટલા માટે બઠી એક્ટિવિટી કરવા જોઈ છે
તે તો છે
હા. કારણ કેમ છે ચલો નક્કી કરીએ કે પણ આપણા ઘરના બાળકોને રોજ ઓછામાં ઓછા એક કલાક રમવા પ્રોત્સાહન આપ આપીશું
હા હા
ખૂબ સરસ વાત થઈ આજે હા મને પણ ખુબ આનંદ થયો ફરી મળશું
થયો
અને બીજા વિષય પર વાત કરીશું જરૂર આવજો